હલો!
હેલો!
હમ બોલો!
કયા ટોપિક પર વાત કરી કોલેજ જીવન કે કોલેજ ઉપર ગ કો તો
કોલેજ પર હા કઈ નહી તમે શરૂ કરો, પછી મેં બોલો મે?
હા
ના આપડ શુદ્ધ ગુજરાતી વાપ ઉપર હ જ ચાલશે?
અરે બુદધી ચાલે શુદ્ધ કે ગામડાંની કોઈ ભાષા ચાલે આમાં શું?
સર લોકો કેતા તો સુદ્ નહ ચાલે એટલે એમ.
ચાલે મેં તો એમાં જ મિક્સ વાત કરી છે બધી
એવું?
હમ ચાલો એમ કે હતા સર
તો વાંધો ન
હમ!
પણ તમે થોડું ઘણું તો બોલો એમ કોલેજ વિશે પછી મેં
કોલેજ વિશે બોલવાજ હું બોલું કે આપડી કોલેજ વિશે
કોઈ બી કોલેજ વિશે આપડી કોલેજ વિશે એવું થોડી
ભલે જ,
હ
હમ બોલો આ કોલે જ વિશે કે બોલો જે હું બ જ?
તો પછી બાળપણ ની યાદ હો બોલી જાઓ.
હા
બાળપણ ની યાદો તો હારી જ છે ને.
હા તને કઈ કહ તને હું પણ કઈક ક
કોલેજ વિશે બી સારું છે. છે ન બાળપણ વિશે બી હારું છે.
તમે સ્ટાર્ટ કરો તમે કઈક મને પણ એ અંદાજ આવી જાય ક કહેવાનો.
હ
હું.
કોલેજ કોલેજ. એક વિષય પર એમ કેતો કોલેજ હારી કેવાય કેમ. કે કોલેજ વગર તો કઈ. છે ને તે મતલબ જ્યાં સુધી આપણ ગ્રેજ્યુએટ ની થઈ. તે હુધી તો કછું સે જ નથી.
હા કોલેજ વગર કઈ થાય ભી ની.
હા. ગ્રેજ્યુએશન વગર કોઈ બી નોકરી જે ગવર્મેન્ટની છે એમાં લગાવી બી નેને.
હમ.
જેમ હા જેમ કે આ અ યુપીએસસી છે જી પીએસી છે હા. એમાં કરવું હોય તો એ કોલેજને ગ્રેજ્યુએટ તો માંગે જ છે.
હું હું.
પછી પીએસઆઈ છે આઈપીએસ છે. એમાં બી માંગે જ છે ને ગ્રેજ્યુએટ.
હા.
તો જે મોટી નોકરીઓ કરવી હોય એના માટે કોલેજ એમ ખુબ જ મહત્વની છે. તેમ પછી જે આ અ લાફ. તેમમ મતલબ જે લોકો કોલેજ કરે એમના માટે ખાસ તો. સુ કેવાય આ આજ. સમય છે કે એને પોતાની કલા ને જગાડે એ લોકો
હમ.
એક સાથે ભણે બી ખરા અને બીજી બાજુ એ મતલબ પોતાની જે કલા છે એને જાગૃત કરી શકે પોતાનો જે અનુભવ છે એને દેખાડે પોતાના ડરને દૂર કરે.
તમારે શું કલા છે.
મારી મારી તો મારે તો કશું નથી મારે તો સ્ટેજ પર જાવ ને દાંડિયા રમવાનું થઇ જાય એટલે ની મજા આવે.
નનીવ શોક તો ગા નને
હા છે ને મારે સંગીતનો બહુ શોખ મને.
હમ મને પણ
મને તો સંગીત એટલું ભાવે ને કે વાત નહી થવે.
મેં તો રોજ સાંભળું હમણાં બી બેઠા બેઠા ગીત જ સાંભળતો. હમ પેલાથી બહુ ગમે છે સંગીત મને.
મને બી મેં મેં તો મારે મતલબ સંગીતમાં શું કેહેવાય મારે મતલ ગાદેલા બી છે ગીતો પણ મારે એવા એવા ન મારે તો ટીમલી ને એવું ગાધેલા છે. ઓલા જે સૂરમાં આવે છે એ બધા નથી.
હું હું. મને તો એમ મન થાએ કે કાયક લખું કા તો એમ. ટાઈમ વિચારું કે કોઈ ગીત લખુ પણ એમ ટાઈમ એમ મળે નહી.
હા કેમ કે કોલેજમાં છીયે એટલે ટાઈમ નહી મળે.
હમ કામ આવી જાય ઘર નું ખેતર નુ બધું.
હા એ બી છે મારે બી
હમ. ઘરનું કરવાનું ખેતરનું કરવાનું ગાયો નું કરવાનું બધું.
હા ભેગું થઇ જાય.
હા બધું ભેગું થઈ જાય શોક બધું એક સાઈડ રહી જાય.
હા પછી એ જે પોતાની તૈયારી કરતા હોય એ પોતાની તૈયારી તો કરવા જ ચ મને હમ
ઓલા કઈ એક્ઝામ
ના ના કોઈ એક્ઝામ ની કોઈ એક નહી, કરવી પડે કેમકે જો આપડે અ શરૂઆત થી મતલબ એક એક્ઝામ આપીને કે બીજીની તૈયારી કરે બીજીની તૈયારી કરે ની ત એવી રીતે કરે તો કશું મતલબ સફળ બી નહી થવાય કેમકે ફોકસ આપડું એક લક્ષ્ય પર નહી રે
હમણાં તો કોલેજ જ્યાં સુધી પૂરી ગ્રેજ્યુએન ને વચ્ચે કોઈ બી એક્ઝામ બે ત્ર હાલ લે એપિરયન્સ આવી જાય આપણને કેવી રીતના પેપર આવે એમ હમણાં ચાલે
ચાલે પણ જે કરતા હોય મતલબ જે ગોલ એમ પાખું શ્યોર હોય કે આ કરવાનું છેને તો એજ કરવાનું મતલબ એમ બીજું કોઈ પણ જોબ નું મતલબ કરવાનું પણ એવું હોય.
હમ મેં પણ હણા પોલીસ કોન્સ્ટેબલ ને હલી.
તો પાસ્યા
ક્યાંથી તો બૂક જ નહતી કરીરી હતી. એમ જાલ ન એમ એક્સપિરિયન્સ માટે તો ભી
તો એમ જ નહી અપાય ને એમ જ નહી, અપાય ને થોડું ઘણું વાંચવું પડે તો મતલબ કે થોડું આપણને ધ્યાન આવે ખબર કોન્સ્ટેબલમાં કેવું હતુ. અ પાર્ટ એ ને બી આવતા હતા ને હા ઈઝી હતી.
હા પાાર્ટ
એ અને બી હા એ બંને આવે એમાં ના મેં નથી આપી મેં તો સાંભળ્યું છે બધા લોકો જોડે તો મતલબ એમાં એવું છે. કે મતલબ આપણે કેટલા સો માંથી સિત્તેર આવે કે પચાસ આવે એ એટલા માર્ક આવે એમાંથી જેટલા આપડે ખોટા પડ્યા છેને એમાંથી બી માઇનસ થાય છે હા
મારે અડધા શું થાય સર્કલ ની બહાર જતા રહ્યા અને અડધા ખોટા પ નિમે અનઅટેડ ચુમ્માલીસ કર્યા
હા
ચું્ અન એટેપ્ટ રાખી મને લાગલું આ ખોટા પડે ગ એટલે અડધા ખોટા પડી ગયા. બંને ભ ચાલીસ ચાલીસ જોઈએ પણ એમ તો પાસિંગ માર્ક્સ કહેવાય એસી તો મેરિટ માટે તો કમસે કમ એકસો દસ એકસો વીસ એટલા જોઈએ
એવમ
કેટ કે હમ એકમાં ચાલીસ એમ બીજા માં પાર્ટ એમાં ચાલીસ આવી જાય. તો આવા જઈએ પાર્ટ બીમાં એસીી એટલા તો
હા હ
એ વધારે માર્ક્સ ભણે એમ
બીજું હવે તો કંડક્ટર નું બી એક ફોર્મ ભરાયું છે ને
હમ એ છેી મેં ક્યાં ભરી મેં તો જો મને ખબર ભી નઈ એક ફ્રેન્ડે કીધું તુ
હા તારીખ જાતી ર મેં ભર્યું છે ખબર નહી આવે મેં તો વાંચતી બી નથી પણ થોડું ઘણું એક ફ્રેન્ડ છે એની જોડે મતલબ થાય છે.
ખબર પડી જાય બધું કેવું આવે
હા મતલબ થોડો ડર ભી ભાગે કેમ કે કોઈક કશેક દૂર નહી જઈએ પેહેલી વાર એક્ઝામ આપવા જઈએ કેટલો ડર
તો મે મેં પણ પહેલી વાર જ ગેલા
એવ.
હ મારે તો ગ્રાઉન્ડ બી નડિયાદ હું ગેલો એકલો ઘર વાળા એમ હાથે આવેલા એમ મૂકવા વલો આનંદ ત મેમે ફ્રેન્ડ જોડે ગેલો એક્ઝામ આપવા
મે તો અહી આઠમાં ગઈ હતી એમાં મારે મતલબ આપે પે એક લવની ને આઠમામાં બી એક એક્ઝામ આવે છે. એ બધી એક્ઝામો આપી હમ
નવ જાય ને એક લખે
હા. મારે એક ના એ એકલવ્ય નહી એક પાંચમા માં હતી એક કસક ની હતી ખબર હુ
જવાહર નવોદય આવે પાંચમામા
ખબર નહિ યાર પણ એ હતી એ એક્ઝામ પાસ કરી હતીી ને તો મને એી મેં બારમાં ભણતી હતીી તો એ પાંચસો પાંચસો રૂપિયા પડતા હતારે.
હમ
હમ પછી તો ભાઈ અહી નવ થી બાર માં ગઈ. ગીતો ગાયા અને એમ કર્યું એમ કે એમ પણ સ્ટેજ પર જતા એમ પગ બહ પલિયર થતા. નંબર બી લાવી ખરી પણ એમ ડર લાગે હા આજ બી ડર લાગે કોલેજમાં બી કશેક લેવાનું થાય ને તો એમ ધક ધક ધક ચાલો જ થઇ જાય કે હવે હું થશે એમ હા પણ હવે તો વિચારું છું કે મતલબ એ બધી .
. હલો.
હમ્મ
હા વાજ કરેલ મેં
કપાય ર
હમ હ એમ થોડીક થોડીક વાર એમ બધા ન બધ થોડો થોડો ખાલી કા ભાઈજ
હમ હમ
એને પણ સ્ટેજ પર જવા મજા નઈ હવે એક તો આવડે પણ એમ સ્પી ચાલ એ મજા નઈ આવે એમ
હા મેં મેં સ્પીચ કોઈ વાર નથી આપી પણ એક વખત મારે આપણે આઠમામાં હતી ને
હ
ત્યારની વાત છે મારે એક મેડમ હતી. હતા એ મેડમે મને સ્પીચ લખી આપી હતી આપણું ભારત મહાન એના વિશે તો ગઈ ખરોડ ગયા તા ત્યાં ગયા ને બોલવાનું થયું જોઈ ને બોલી. ફર્સ્ટ નંબર લાવી પછી જિલ્લા કક્ષાએ લઈ ગયા હતા અહી. બોલી ભીખરી પણ ત ચોથો નંબર આવ્યો કેમ કે તં પછી. એમ ડર પેદા થઈ ગયો એમ જો કોઈ હાથે હોય ને તો ડર નહીં લાગે પણ જો કોઈ હાથે ન હોય નેને ત્યારે ડર લાગે.
મેં પણ એમ સાત માં કો છઠ્ઠા માં ઈંગ્લિશ માં સ્પીચ બોલલી.
હા હા મેં બી સ્કૂલમાં બોલી હતી એમ ગાંધીજી વિશે બોલી હતી. એ બી અંગ્રેજીમાં છે.
પણ ગાંધી વિશેષ ઇંગ્લિશમાં જ બોલી મેં પણ ગાંધીજીશે પણ એમાં નંબર નહી આલાઈન
હા
હમ
તૈયારી તો કરી દઉં પણ હે ને તંઈ જાયને ડર લાગે ને એટલે ભૂલી જવાય
સર કતા હતા હમણા ઉમાશંકર જોશી ની જયંતિ આવે તેસ સ્પીચ બોલવા પણ મેં ક જાનું મની થાય.
અને સેલ્ફ ફાઈનાન્સમાં બી કોઈ પ્રોગ્રામ છેને.
હા આપડ નાટક નો છે માર ફ્રેન્ડ ભાગ લીધો છે ઘણા ફ્રેન્ડ સેલ્ ફાઈનાન્સ વાળા ફ્રેન્ડ બી છે.
હમ.
મેં કે્યા લીધું નાટકમાં એમાં એટલે એટલે છે એવો પ્રોગ્રામ એમાં અ સ્પીચલ ને આપ
હમને કેરેક્ટર અંદર એવું કોઈ લાગે નઈ મેં સ્પીચ બોલ્યું એવું કોઈ
મારે તો મતલબ એ બધું છે પણ એમાં પછી એ વેશભૂષા લેવ એ મુશ્કેલ પડી જાય એમ હમ
આપે લાગે એજ આપે લાગે હું ખબર
હમ ખબર પણ મતલબ એ બધું મતલબ વેશભૂષા પાછી એની લેવાનીને એના વિશે સ્પીચ બોલવાની
એટલે એ ભાઈ બંધલે એ જ આપે ગયા આપડે એટલે અહી વાળા લાગે આપડે થોડું લાવવાનુ
મતલબ
આપણે કોસ્ટ્યુમ નઈ લાવવાનુંનેમ કીેું ભાઈ બધુ
હા તો ભલે પણ તોી એ તો કોસ્ટ્યુમ નો તો વાંધો નથી એ તો હુ કોઈ બી મારે તો થઈ જ જાય કોઈ બી ન થઈ જાય પણ અહીં થી પાછું ત્યાર થી ને ત્યાં આવવાનું મને હાર ને વાગે એમ
હા
એ પાછું સેલ્ ફાઈનાન્સમાં જવા ગ્રાન્ટેડમાં હોય તો ગ્રાન તેમાં
હમ
તો બી એક ભાઈ કે છે પણ નથી લેવું હવે
હમ
વિચારું છું હવે સંગીત સ્પર્ધા કોઈ બી આવે તો એમાં ભાગ લઈશ
સંગીત સ્પર્ધામાં ભાગ લેવાનું મન થાય પણ ય માઇકમાં પૂરો અવાજ જ બદલાઈ જાય. અરે માઈ ખ ને વજ બદલાઈ જાય ઘણા
એમાં એક મતલબ એમ પેલું સ્પીકર વાળું આવે ખરું ને
હા
એટલે